તો, હલો,
હલો.
હા.
હા.
અવાસ સંભળાય છે મારું?
હા, હા, સાંભળાય સભળાય.
કેમ છો?
બસ મજા.
બસ મજા તો પછી આજે સન્ડે શું છે ચાલે બસ કઈ ની આરામ કરતી હતી આજે તમારું કેવું ગયું સંડે તમે શું વિચારતા
હું તો ઘરે
હું તો ઘરે જ છું મને થોડું એમ છે કે રજા ના દિવસે પરિવાર સાથે સમય પસાર કરવું જોઈએ.
તમે શું કરો છો
અમે શું કરો છો નહીં મેં બી એ જ વિચારતી હતી કે ટાઈમ નહીં મળે આખો વીક આપણું જતું રહી ને પછી પરિવાર સાથે ટાઈઇમ સ્પેન્ડ થાય નહીં આપણું તો થોડુંક ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ પણ સન્ડેના બી બીજા કાંઈ કામ નીકળી આવે છે આપણા તો એ બી અડધો દિવસ કાં જતું રે ખબર પડતી નથી.
હા બરાબર છે આજકાલ બધાને કામ અને અભ્યાસનો એટલો સમય જાય છે કે પરિવાર માટે સમય ઓછો મળે છે.
એજ.
પેલા છે ને લોકો સાથે બેસીને વાતો કરતા હતા હવે બધું મોબાઈલમાં જ થઈ ગયું છે.
કારણ કે મોબાઈલ એવું થઈ ગયું છે કે રોજિંદા લાાઈફમાં આપણને બહ ઇમ્પોર્ટન્ટ છે એના વગર ચાલતું નથી. બરાબર છે પણ મને એવું લાગે છે કે પરિવાર સાથે વાત કરવાની મજા કઈક અલગ જ હોય છે તમારે શું લાગે છે પરવાર કે મહ છે પરિવાર આપે એ જ છે કે સહારો આપે છે ખાસ કરીને મુશ્કેલ મુશ્કેલીમાં તમને મોબાઈલ સાથ નથી આપતો એ લોકોને સમજવા જેવું છે. ઓફ પરિવાર વગર જીવન અધૂરું જેવું લાગે છે.
બરાબર છે આમ તમે એકદમ સાચું કહ્યું હવે તો એમ છે કે બાળકો માટે પણ પરિવાર બહુ જ મહત્વનો છે કારણ કે આપણે તો આપણા કામમાં વ્યસ્ત હોય આપણા વડીલો ઘરમાં હોય તે છોકરાઓ
છોકરાઓને સારા સંસ્કાર પણ શીખવી શકે છે.
અને મોટા લોકો ન અનુભવ પણ આપણને કામ આવે છે.
ખરેખર સાચું કીધું તમે એ હું નાના મોટા કામમાં મદદ થાય છે જેમ કે વસ્તુઓ લાવવી કે ગોઠવવું કે આપણને કેમ મુ મકવું કેમ વાપરવું એ બધી બાબતોમાં એ લોકો આપણને સાથે સહયોગ આપે છે એથી જવાબદારી પણ શીખવા મળે છે. તો પરિવાર નો સાથ હોવો બહુ જરૂરી એ લોકોને સમજવું જોઈએ પણ લોકો સાથે રેવા નથી થી માંગતા એ લોકોને જુદું રહેવું. છે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે પ્રાઇવેસી જોઈએ છે.
હા મારું પણ છે ને મોટું પરિવાર છે એટલે ક્યારેક અને પછી અમે મતભેદ એટલે ઝઘડા જ થાય ઘણા દિવસો સુધી બધું ચાલે. પણ અમે શાંતિથી પછી વાત કરીને સમસ્યા નો ઉકેલ લાવીએ છે અને બહુ ગુસ્સો નહીં કરતા કારણ કે ગુસ્સાથી શું છે કે આપડી વાત બગડે અને ઘરમાં વડીલો હોય તે વખતે ભલે
ભલે આપણે સમ જે કે ભાઈ કઈક થયું છે ભૂલ થઈ છે પણ એના લીધે આપણેે પરિવાર થી જુદું નહી થઈ જવાનું આપણેે સમજીને વાતચીત કરીને વસ્તુનો નિવેરો લાવવો જોઈએ. સાચું કીધું તમે તમે સમજણથી જો વાત કરીને ચર્ચા કરીને બેસો પાછી શાંતિથી વાત કરો તો બધી વસ્તુ ન ઉકેલ આવે છે તમે પરિવાર સાથે કઈ પ્રવૃતિ કરવી ગમે છે. તે બી ખૂબ ઉપયોગી છે જો તમે સાથે પેલું કારા્ડવાળી ગેમ રમો કે પછી સાથે લુડો રમો કે તમે ખાલી ચર્ચા કરો ચા પીને તમે ચર્ચા કરો એ બધી વસ્તુ જો તમે કરો તો ઘણું બધું ફરક પડે છે કે તમારા જે મતભેદ હોય તે બધા ઉકેલવા લાગે છે કે તમે એના ઉપર ચર્ચા કરી શકો છો કે તું આમ કરેલું તો મને ખોટું લાગેલું આમ નહી કરતો તો મને સારું લાગતું આ બધી વસ્તુ જો તમે ચર્ચા કરો બેસીને તો મને એવું લાગે છે કે કદાચ એ લોકો સમજી શકે છે આપણને ને આ જે મતભેદો હોય તે આપણે ત્યા એનું સોલ્યુશન લાવી શકી છે તો એ તમારે વિચારવું જોઈએ કે ભાઈ તમારા પરિવારને કઈ તમારી પ્રવૃત્તિઓ ગમે છે એની સાથે તમે બેસીને એ પ્રવૃતિ કરીને તમારું સારું ટાઈમ પસાર કરો નહીં હોય તો કંઈ નહીં સાથે બેસીને તમે ભોજન કરીને વાતો કરો તે બી તમને ગમશે
બરાબર છે સાચી વાત કીધી તમે એકચુલી મારા ઘરમાં એ સિસ્ટમ જ છે કે આખા દિવસમાં કોઈ બી એક એક વખતનું ભોજન તો છે ને અમે બધા સાથે જ કરીએ અને અમે બધા બેસીને ત્યારે અમારા દિનચર્યાની બધી ચર્ચા કરીએ બાળકોના સાથે બી ચર્ચા કરીએ એ એ મને આ બહુ ગમે છે બીજું બધું તો શું છે કે લોકો છોક બધાના પોત પોતાના ચોઈસ હોય કોઈને ગેમ ગમતી હોય કોઈને બહાર ફરવાનું ગમતું હોય પણ અમારા ઘરમાં એક સિસ્ટમ છે કે આખા દિવસમાં એક વખત જે ભોજન છે એક વખતનું ભજન છે તે બધા
બધા સાથે જ કરવાનું એમ ખરેખર આ ખુબ જ સારો સમય સૌથી સુંદર સમય હોય છે જયારે પરિવાર સંપ બનીને બેસીને ખાય છે તો મને એવું લાગે છે કે એ તમને બીજે કશે બી નહી મળશે એ સુખ તમે મોટા મોટી જગ્યા ફરી આવો તમે કોઈ સારી સ્વઝરલેન્ડ જેવી વસ્તુ બી તમે જગ્યાએ ફરી આવો મને નહી લાગે કે એટલું સુખ તમને કશે બીજે મળે જે આપણે સાથે મળીને બેસીને ખાઈને ચર્ચા કરીને મળે છે તમારું શું કેવું છે શું માનવું છે આમાં તમને સંયુક્ત પરિવાર સારો લાગે છે કે ન્યુક્લિયર પરિવાર
જો બંનેના ફાયદા છે પણ સંયુક્ત પરિવારમાં વધુ સપોર્ટ મળે છે અને ન્યુક્લિયર પ્રવા પરિવારમાં પ્રવાસી વધુ મળે છે સોરી પ્રાઈવેસી વધુ મળે છે વધારે મળે છે પણ આપ આપણે એમ કહીએ કે સાથે રહીયએ ને તેની વાત જ અલગ છે સુખ સુખ દુખમાં એની એક અલગ જ મજા છે એ દુખો પડે ત્યારે તમે કોઈ દિવસ એકલા નહી હો અને સુખ પણ આવે ત્યારે બધા સાથે
બધા સાથે આપણે એ સુખ માણી શકીએ છેહવે જેમ તમે કીધું કે તમે સંયુક્ત પરિવારમાં રહો છો તો તમારા સાથે બી કઈ આપવીતિ થઈ હશે કે જેમાં તમારો પરિવારે સહયોગ આપેલું હશે તો એમાં તમને શું લાગે છે કે તમને કઈ જગ્યાએ તમારું સય સંયુક્ત પરિવાર તમને ફાયદારૂપ થયું કે જે તમે ન્યુક્લિયર પરિવારવાળા જે રહેવા માગે છે તેમને સલાહ આપવા માગો છો કે જો આવી વસ્તુમાં હું એકલી હતી તો કદાચ આ વસ્તુ હેન્ડલ નહીં થઈ શકતે તો એવું કંઈ તમારી સાથે બનાવ બન્યું છે જે તમે યાદ કરી શકો
અ કોવિડ કોવિડ વખતે મને બોહ
બો ફાયદો થયો કારણ કે જે હિસાબની સિચ્યુએશન હતી બધા નો કામકાજ બંધ હતું અને એ ટાઈમ પણ સંયુક્ત પરિવારમાં હતા તો નીકળી ગયો.
કારણ કે બહુ ભય હતો ભાર બધી બાજુ. જો દેખાતું હતું આપને ન્યૂઝમાં બી આપણે જોતા હતા કે રોજ નુ આટલા આટલા લોકો મરી રહ્યા છે તો તે વખતે એમ હતું કે સાથે રહીએ તો એકબીજાના શ પોર્ટ પણ કરયે એવું નથી મારા પરિવારમાં બી અમુક જણાને કોવિડ થયું હતું પણ એટલું સારું હતું કે અમે પૂરતી કાળજી લીધી ક્વોરન્ટાઈન થિયા. અને બધા જે હિસાબથી ગોવા
ગવર્મેન્ટ જે બધા આપને રૂલ્સ આપતી હતી તે બધા ફોલો કર્યા, એલે મારા એ ફેમિલીમાં કોઈની ડેથ નહી થઈ, પણ હા સગા સંબંધીઓમાં ઘણા જણા હતા.
જે લોકો આ કોવિડ ના ટાઈમ પર એક્સપાયર થઈ ગયા. અને બીજી વાત કે પૈસાની જે તકલીફ હતી જયારે કોવિડ વખતે કામકાજ બંધ થઈ ગયું હતું તો પરિવાર માં રહેતા હતા એટલે કઈ ખબર જ ના પડી કે સમય ક્યાં નીકળી ગયો કોઈ. દિવસ અમે કઈ અમારે એવી. અ એમ કહીયએ ને કે અમારે એવી કોઈ જરૂર એવી હતી અને પૂરી નથી થઈ એવું નથી થયું કે ખાવું પીવું બી અમારે સરખું મળી જતું હતું બધી વસ્તુ તું અમારે બરાબરથી અમારે મળી જતી હતી ઘરના અ અમા પરિવાર ના લીધે કરીને
ખરેખર એટ એમ કહી શકી કે પરિવાર સાથેની એક રેવાનો એક આ ફાયદો છે જો મે ન્યુક્લયર હોતે
તો કદાચ હું ડિપ્રેશનમાં જતી રહતી મને એવું લાગે છે કોવિડના ટાઈમ પર કારણ કે હ મને બહુ વીક લાગે આ બધી ચીજથી અને એકલા રહ્યા હોય તો આપણને ઘડી ઘડી બધા એવા વિચાર આવે આ તો સાથે હોય બધા સાથે. તો હિમ્મત બન રહી એ
તમારી વાતો સાંભળીને હવે મારુંરી મારું પરિવાર યાદ આવે છે કે આપણો પરિવાર કેટલો ઉપયોગી છે તો હાલ ફિલહાલ મારો પરિવાર મને સામે દેખાય છે. ને મારા દિલમાં આવી ઉમ્મીદ અ આવી ફિલિંગ થાય છે કે હું મારા પરિવાર સાથે બેસવા જાઉં તો તમે બી જાઓ મારી એવી ઈચ્છા છે આપણે આપણા પરિવાર સાથે ટાઈમ વિતાવીએ.
ના બરાબર છે ચાલો સારું આજે તો સારી એવી વાતચીત કરી આપડે પરિવારના ઉપર ઓકે ચાલો તમે પણ ધ્યાન રાખજો.
ચોક્કસો આવજો.